શું કરો શું કરો હો
બેઠા અતારે તો હવે ખાઈ પી ને
જમીને એમ
હવ
શું બનાયુ છે જમવા
જમવાનું તો બે વયનું શાક હતું દૂધી નું ને ભીંડાનું નહી રોટલી ને છાસ ગોળ
બરાબર. અમારે હેડ્યું જાય આ પ્રાર્થનામાં ગયાતા ખુરશી કાકા ને ઘેર
બરાબર.
તે હવે આયા
સાધ્યમ
હોવે
ઓય સ્વાધ્યાય ના બધા જ્યા શે સ્વાધ્યાય વાળા તો
આાજ સોમવાર હેને
હોવે હેડો આવુ હોય તો પણને કીધું અમારે તો હવે થાચા હોય એટલે જો આવે પાછા કલાક સિવાય પટ ની હોય
કલાક ખરો કલાક પોણો કલાક
કરે એ કલાક એટલે જાય એટલે પંદર વીહ મિનિટ તો બધાને ભેળા થાતા જ થાય પસી પછી ચાલુ કરે ને ચાલુ કરીને કોઈ ઓમ કરેને તેમ કરે કોઈ રમેતો કરેને કો કરેને કોઈ ફલાણું કરે ને એમ
એ તો રોજ ના હોય તો એક જ દિવસ હોય અં અંતાક્ષરી વાળું એક જ દિવસ હોય હવે જે દર પડ્યો હોય ને
હમ્મ.
ઈ તો નવ વાગે ચાલુ થઈ જાય પછી દસને મૂલ દહ વાગ્યા આસપાસ પતી જાય
હા કલાક જેવું થઇ જ જાય તોય
કલાક થાય
નવ ના દહ વાગી જાય. અ યા યા બધાજ અડધાને હેડીંને જાવું પડે, અડધા બાઈક ઉપર જાય
નજીક ક જ છે.
નજીકમાં તો એટલે એમ કે, બે ક્ષેત્ર વા જેવું તો ખરું, બે ત્રણ ક્ષેત્ર વા તો ખરું.
અડધો કિલોમીટર ખરું એમને?
હા, વાયથી આપડા જાદવ કાકાના બોર થી થોડું થોડું ઢુકળું રે. એટલું થાય, એટલું કો હા અડધા થી થોડુંક ઓશું, પણ મૂલ પોચ હાત મિનિટ કે દહ મિનિટ જેવું થઈ જાય તા તો સુધી માં ગણો, એક તો અતારે બધું પોણીન મોણીન બધું ભરેલા પડ્યા છે રોડ તો, ખાડાન ખડિયાને બડિયાને, એટલે બધે ઠેકાણા વાણા રસ્તા થઇ ગ્યા બધાય, વરસાદને અચ્છા. તનું હેડે હેડે. હમ્મ, એક કે રસ્તા હારો નહીં, કીચડો બધા પડ્યા હે.
કિચડ નુ ભાવ દબાઈ જાય, એટલે પાછું
હ વ, એ બધું થાવાણું છે બધું ઘણું.
હોવ
આ શું કરે હવે. શું કરવાનું? બીજું કહાડો હવે
જેવું કોમમાં હાલ શું ચાલું?
કોમ મધ એવાય લાઈન ચાલુ છે. એવી ઈ હવે ઓ એને, હવે કબાટ એક બાચી રહ્યું છે. ઉપીર
હમ્મ.
બીજું બધું કાચું કોમ પટી ગયું છે, ગણોને પી બે સોફા બનાવાના છે. બે કબાટ બંધ રહેશે હ.
હમ્મ
બારે એ હતા, જે વષૅ સાત, વર્ષ હને, તો પલડ ગીધું. ફુગઈ જાહેર. હા, તો કે શું કરો, કે તો શેડ બનાવો, શેડ બનાવ તે મૂઘો પડે, તગ તે એલ્યુમિનિયમ શેક્ષન નુ કરાવી દે, તો કીધું. મોંઘું પડે.
હમ્મ
એ હારું, તારી ર એલ્યુમિનિયમ શેક્શનનું કરવાને આનાકી સોફા બણાવ દો. એતો હારુ, એ હમ્મ, સોફા બનાવાનું છે, ગણો ને બે
ગેલાકા
એ
એલાકન
હા, એલ આકારની એલ આકાર આવે છે, તિકે બણવી એ
કેટલા ફૂટનું થાય?
આઠ ને હાથ કે એમ કકસા હાથ આઠ ન થાય મૂઈ.
બરા
હમ્મ, કો તો છ આઠ નો થા હૈ.
હમ્મ હમ્મ
એટલો હે ગ
બરાબર
અને હા, એમ કરતા હતા. અનેળ બીજાનો એક ઓર્ડર આવ્યો છે. કે હાલ ભણાવવા મારું હાલ ન હાલતા કે એવી રીતના આ આવી જ આવ. તરણ તરત એ વળી સો વાગે બંધ કરીને, જે આઠ વાગે ઉધી અને લાકડ કાપી આવ્યા.
કોણ?
એ એકબીજાના જે માલ બીજો લાવ્યા છે ને, બધા સોફા વાળા યાથી
ન
અથી પ્રજાપતિ છે.
છો ને.
પાટણનો જ છે. પાટણી પ્રજાપધી છે.
બરાબર
એ માલ બીજો લાવોના અહીંયા લાવે લઈ જાવઓ અહીંયા
હમ
એટલે એને પછી જવું જ પડે બે કલાક બધા લાકડા કાપી આયા
હમ લાકડા તો
હમ બધા આનું ખાલી આપડે કાપીને જોઈન્ટ કરી આવવાનું છે.
હા મઢવાના હાથે મઢાવે જ છે અહીયાં એંને મઢવાની દુકાન જ છે.
અચ્છા
એ ત્યાં કલાક તું જોય હ છે એનેય ઓલમાં કદાચ એ સાગર વાળા ને ત્યાં હોય સાગર ને જોડે ચામુંડા વાળા છે ને
સાગર કે ચામુંડાવું હોય.
ચામુંડા હોય તો એક ઉપર રહેશે હા એક ઉપર રહેશે અને એમને ગોડાઉન છે અને સોફાન બોફાન મઢવાનું બધું
પેલા અ સામાન પડ્યો હોય એજ ને
ચડા નવજી વાટલ ની ચેડી ઠીક પાછળ છે.
હ જોય જે લ એક વખત
હવ હો તે કરી આપો સારું હેદાર પ શું કરાવ માલ બીજો લાવે થોડો ઘણું તો રાખ પડે એનુઈ
હમ
એ સો વાગે બંધ કરી જાય અહીયાં આઠ વાગે સુધી અહીયા જ્યા
હમ
બાર ખાદૂ નાયા બસ ખાદુ
બરાબર
ખઈ ના બેઠા તા ને હવે વળી પાછા કાલે એ કાપ્યો અડધું કાપ્યું છે થોડુંક કાપવનું બાચી છે એટલે મલ કાલે વેલા મોડું પટાઈ દય હા ના કરીને
હમ્મ.
કાવાઈ એની બપોરધી નહી જવરાય ઘણો ને ને કાલ તો આખો દાડોય નહી જરારે. કાલે વળી બફોર ચેર પાસે હો વહુ ને આપવાનું ના હોય. વળી પાસે અહિયા જાવાનું થાહે હે ને એટલે અહિયા કલાક દોઢ કલાક કે બે કલાક થઇ જાય વળી.
પીછો જાવાન છે બેંકો
હવે શી બેંકમાં જવાનું છે કે ઠીક પેલે તંદાળ જયા હતા અહીંયા કોરાટે જ આવવાનું છે.
મિયા ની બેંક માં જશે.
બેંકમાં છે તો જટ પારા આવી જાય કોર્ટ છે તો પારા જાય મુજા ખાલી સહી જ કરવની અને કાગડા મ સહી કરને છૂટા પહેલાની ઘડી તો માથાકુટ નહી બીજી બધી એટલે
હમ્મ અમ્મ.
એક બે સયો કરવાની શી કરે.
બંને સે ઓ નથી.
ના અહીંયા એક જ નહીં બનાય અરે હવે ખાલી આપડે જે પેલા બે બેંક માંથી જે કોક મગાવી ને આયું હોય ને એમાં સહી સિક્કાની જે કદાચ કરવાનું હોય તો આપડે સહી કરવું જ પડે ને એમ. એટલે ઈ સઈ થઈ ને એટલે કાગળઓ આવે કદાચ પછી સૂટા થઈ જાય પણ અહિયથી એટલે પાછા પેલા ચેક છૂટા થાય પાસે યા નહી હે. લએ કે દણીને સીલે પોકે ચેક એના પૈસા જે થ થ એ જે ચેક અહીંયા થાય હોય બેકમાંથી રે અને ડાયરેક્ટ જતો રે પૈસા અહીયા થી લઈ રે ને ડાયરેક
હમ્મ.
એટલે.
હમ્મ એમ છે.
ના તો હવે બધું ઈ મારા આપડા પૈસા વધારે તો હો પુસે તો આટલાને ન પુસત આટલા ને
અમાર અહીંયાને તો કરોડપતિ હોય એલે એ હીં એવું હોય ને
હા હા હોય અહીંયા ને એવું હોય એટલે ઠોરવા વાડે કે એવું હોય.
હ એ કેશ પાક લઈ એને મૂલ પચાસ હજાર તો ગણી જ લેવાના જવા.
ઓવે મારા બે આ ખાલી દસ્તાવેજ કરવાના એકાવન હજાર તો સરકારમાં જો એકાવન હજાર અહીં પગાર હો તો કો બારું બાર પગાર નીકળી જાય ગણી.
હમ્મ.
હે?
હમ્મ.
પછી અહ દહ હજાર પેલા દસ્તાવેજ લખનારો લઈ જાય. દહે લેને બારે લેને પંદરે લે એની જેવી ઈચ્છા ઘણો ન
એમ તો હાલ
હા એને પણ એના એના એમને કલાક પણ એના બાપડાને હમ્મ જાડો સોપડો બનાવવાનો હોય છે.
હમ્મ.
એમ કે હાવ ઓછ તો ત્રીસ ચાલીસ જેવા કાગળિયા હોય છે એમાં બધું સાપવાનું જોઈ જોઈને લખ કરવાનું એવું બધુંય એના તો તો મજૂરી વસૂલ ખાય એક વાત છે.
હમ્મ.
પણ હું એને તો ખાલી બેઠા બેઠા બોલો તમને વેચાતો આયો કે હા. તમારે પૈસા ભરાઈ ગયા કે હા હા તમે હાલવા રાજી છો કે હામ તેમ કરી ને ઈ એક જ મિનિટ પૂછપરછ થઈ રહી તરત લેવા જતા રયાહા હ હા હ હા નાલે ના પાડી દેવાય હા પાડી દ્યા શુંટા થાય અને એક આવજાર લઈને બેસી ગયા હવે બારે બાર પગારના દેવાઈ ગયા હવે સરકારના એટલે હા હા જંત્રી તંત્રી મૂળ કહેવાનો મતલબ આ બે બાર આવી ના ને પગાર કાઢી નાખ વાત એટલે હમ સરકાર કોઈ એના ઘરના પગાર નથી આલતી તો નક્કી થઈ ગયો જો એક ફેરો પેલો પોલીસ વાળો આવ્યો તે કેમે બધા કોઈ બી સાધન આવે રોડવાલા ચેમ તમે આ એટલો બધો રોડો છો
હમ
તો કે અમારે મહિને ચાલીસ હજારનો ટાર્ગેટ કરીવો પડે અમારે સરકારનો નિયમ પહંચેલો હોય હવે એક જણો ચારે હજાર નો ટાર્ગેટ કરે એટલે આ જેટલા છે જેટલા રૂપિયા ભેણા થાય પણ પગી તાર પગાર જેટલો ભઈ કે મારો ચાલી ચાલી પગારશે તો કીધું ચાળીએ ચાળી તારા બારું બાર જ કાઢવાના ને કો સરકારને ઘરના તો કાઢવાના નહી
ના
આ તમે કીધો અમાર જેવા કુટર લઈને કોઈ બી સાધન લઈનેને રોડ્યા લાવો બાહક લાવો પોસક લાવો હજાર ફલાણું ન હજાર ણુ ના હોય પૂસડું ના હોય એમ કરીને હજાર પંદરસો બે હજાર પડાવો એટલે આકી તો ચીડે છોકરા તમારા બાપડા આમ ગોડા ગયેલા પાકસે વસ્તી ને લૂંટવાનું દેવું હોય એના આ ધંધો છોડીને બીજો ધંધો કરો કીધો આ લૂંટણી આ ધંધા કેવા હોય તમાર તમારે કાઢવા તમારે તમારે લેવાના ને બીજા ને હાય લેવાય તારે ના ભોગવવાનો તમારે આવે કીધું જો ડોક્ટર હોય ડોક્ટર તોપડે હાજર તાજર કરીને એક વક કરે છે. બસ કીધું આ સરકારી અધિકારીઓ ગમે ઇ આ તલાટીઓ એક સહી કરવાના પછી પછા કે હું બહી ફોન છે હજાર લઈ જાય પછી કોઈ બી અધિકારી પાસે તો અમુક એવું કોઈક વસ્તુ બણાવી એટલે સીધા પગાર તઈના પાકા એસીથી લાખ રૂપિયા લાખ દોઢ લાખ બ બે લાખ પગાર હોય તોય કીધું ગમે કરાવવા જોત મારા બેટા કા આટલા થાય
હા ખરું હા લઈ લઈ જ લે
આપડા આ આ મુદકો દસ્તાવેજ કર્યો
હમ
ગ તો અહીંયા ન હાસો જેવય ઇ અને આ એક કા વણાએ લઈ જાય એમાંથી મોટું પોસ પછી ઈયેલે હાવ એમ એમ એકાવન નહી થાય સરકારમાં ડાયરેક્ટ હા એ પચી હજાર સરકાર મધ આ પછી ઈયાના લાઈ અને કે જંત્રી ના આટલા છેને આટલા છે એમ કરીને લઈ આપડે જો પુષવા જક જંત્રી ના ચેટલા છે.
એ મ લખીલુંય છે પેલામ.
ઈ તો લખે તો ખરા પણ આ તો કેવાનો મતલબ એવો હોય એમ. એમ પછી પછા પડાવે. અને બસ આપડે કક અમારે છેલ્યા એટલા હાલવાની ઈચ્છા છે તમે કરી આલો કે સારું એટલા આ. હવે આપડે એકસઠ માં એ દસ્તાવેજ ન પાકા ભ ચેડથી હવે એક રૂપ ઉપયોગી તો હાલ છે ને પંદર હજાર કડ ફેરઈ બેંક નો ડપોળો ગાઈકો.
ઈસાને કે.
એ બધું શીકષુ કરવાનું કેવાનું આવે મને તો નોમે આવડતું નહિ.
હા હા.
ઈ ર લાવવાનું પછી ઈ ર ચેક મંજૂર થઈને આવે તમારે. ટાકસ કે એવું ટેક્સ એવું કોક કેવું કો શ.
બરાબર.
ન એ મંજૂર થઈને આવે તણી જો ચકી પાસો નેકડા તારા તણી પાસે આવે. એટલે મૂલ્ય એસી એસી હજાર જેવા તો થઈ જ જાયશે ગણને.
હમ્મ.
હો હના હના કરતા. હા લાખે પોહોંચી જાય દસ્તાવેજ કરવા તો કરાવતા લાખ રૂપિયા થઇ જ. નોતું નોતું નોતા નહોતા મારા બેટા ચીડને કાગળ ઘટવડાવ ચેડ પ્યાલા કઈ દેતા ને. તો આ તો કોકે કરા. હા સોમવાર નું કે બધું પટી જાય છે સોમવાર રેડી છે.
હમ હમ.